કૃષ્ન
જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ આયુષભાઈ.
ચિંચુભાઈ
હેલો, હા ભાઈ મજામાં છું, તમે કેમ છો ભાઈ.
હમ, હું પણ મજામાં છું ભાઈ. હું તમને શું કઉ છું, કે આજે એક રસ રસપ્રદ વિષય પર વાત કરીએ આપડે લોકો હમ, કવું કે વિષય નું નામ કવું
હાકે ક કવની નામ એક વાર
સમાચાર વાંચવા અને, સમાચાર જોવાવામાં શું ફરક છે તમને ખબર છે, ભાઈ
ખૂબ જ સરળ વિષય છે, આજ તો આજકાલ લગભગ દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે સમાચાર મેળવે છે. અથવા મોબાઈલ પર જોઈ લે છે, અથવા ટીવી પર અથવા ક ન્યુઝપેપર પ લે છે.
તું સમાચાર કે ક્યાંથી મેળવે છે.
હું ભાઈ, હું મોટા ભાગે મોબાઈલમાં ન્યૂઝ હ પણ અખબાર વાંચું છું. ક્યારેક ટીવી પર પણ સમાચાર જોયું છું, તું
હું, ટીવી પર સમાચાર વધારે જોઉં છું. મોટા બનાવલોની થી, તો તરત જ મળવી જાય છે, ન્યુઝ ચેનલ જોઉં છું તો દરેક ન્યૂઝ તો ચેનલ પર મળી જાય છે.
હમ, હા ટીવી માં લાઈવ કવરેજ હોવાથી ઘટનાની સારી સમજ પણ મળે છે, આપડ લોકોને એ તો, આપડે ક્યારેક યુટ્યુબ પર્યા ક તમને એમ વિડીયો એનું છોટું જો થોડુંક વિડીયો જોવ એનું તો એમાં કઈ, કઈ કાપીને થોડું, થોડું ભીગાવ્યું તો આપડે લોકોને એનો બરાબર કે શું થવા છે, આ એનો સમજ નથી પડતા એટલે, આગળ તમને એનો લાઈવ કવરેજ જોઈ લેશે તો, તમને બધું જ ખબર પડી જશે કે શું થું હતું. એમ થોડું થોડું વિડીિયો જોવાથી એ સારું છે, કે ભાઈ તમને એ ઘટના ની સારી રીતે પૂરું સમજ પડી મળે મળવું જોઈએ એમ નહી કે તમને થોડું થોડું કઈ વિડીયો જોઈ લ્યો એમના એક એક વ્યક્તિને ગલત બતાવી દેએ ને બીજા ને સે બતાવી દે એ એનાથી તમને ની ખબર પડે એટલે આપણે લાઈવ કવરો જોઈએ તો આ એનાથી આપણને સારું રીતે સમજી પડે છે
પરંતુ ઘણી વખત ટીવી પર એક જ સમાચાર વારંવાર બતાવી રહ્યા છે લોકોને ટીઆરપી માટે એક જ સમાચાર વાર વાર વાર વાર જોવા મળે છેાઈ
હમ એ તો સાચી વાત છે જયારે અકબર અથવા મોબાઈલ તમને મોબાઈલમાં આપડે પોતાની ગણી તે સમાચાર વાંચી શકે છેી એટલે
સમાચાર વાંચવાથી ધ્યાન વધુ કેન્દ્રિત રહે છે ન ભાઈ તને શું લાગે છે
હમ ભાઈ જરૂર એને વાંચવાથી ભાષા અને શબ્દ ભંડોળ પણ સુધરે છે આપડું આપડ આપડું પ્રોનાઉન્સિએશન સુધરે છે આપણેે કેવી રીતે બોલવાનું નક નકર તમને ખબર પડશે કે ભાઈ આ આ એનું સારું ઉચ્ચારણ એવી રીતે હોય છે આપણે આ શબ્દ કરવું જોઈએ ક્યારેક આપડે કઈક કઈક બેસેલો હોય કઈક આપડે બોલવાનું હોય કઈક આપણે સ્પીચ દેવાનું હોય તો આપે એનામાં સારું સારું વાત ભાષા હોય કે એ હોય તો એ શબ્ને આપણેે વા વાપરી લઈએ અને આપણેે એનું સારું ઇમ્પેક્ટ મળીએ છીએ
આ નવા શબ્દો શીખવાની મળે છે અને વાંચવાની ટેવ પણ વિકસે છે ટીવીમાં સમાચાર જોવાનો એક ફાયદો એજ કે વિડિયો અને તસવીરો સાથે માહિતી સરળતા સમજાય છે વિડીયો પણ જોવાય છે અને તસવીર પણ જોવાય છે ટીવી માં તો દરેક તો સરસ રીતે તે સમજાઈ જાય છે
હમ એ ખાસ કરીને કુદરતની આપતી અથવા રમત ગમત સમાચાર લઈ લાઈવ જોવાની મજા અલગ જ છે ભાઈ
હા ભાઈ આ તો સરસ સરસ બિલકુલ સરસ રીતે ખાસ કરીને પરંતુ ક્યારે ટીવી પર ખુબ જોરશોર થી ચર્ચા થાય છે તને જોયું છે ક્યારે ટીવી પર જો જોડતી ચર્ચા
હમ હા કેટલાક ન્યૂઝ ડિબેટમાં અવાજ વધુ હોય છે અને મુખ્ય માહિતી ઓછી મળે છે
એના કરતા શાંતિથી સમાચાર હ વાજ વાંચવાનું વધુ સારું લાગે છે મને તો ક્યાં ભાઈ શાંતિ થી તસવીર જોઈએ અને શું ખબર ચાલે છે દેશ દુનિયામાં આ જો આ જોવાનું મને વધારે લાગે સરસ લાગે છે
હમ બાર વાજપાથી એક સાથે ઘણ વિશવ માહિતી મળે છે આપણે
જેમ કે દેશ વિદેશ રમત ગમત શિક્ષણ બિઝનેસ અને મનોરંજન બધું અખબારમાં આપણે સાચી શાંતિથી પડી શકી છે, અને જેટલા
આપણને વાંચવાનું છે, એ જે ટોપિક ઉઠાવીને વાંચી શકે છે, ટીવી પર શું થાય છે, ટીવી પર તો આપણને એ જો ચેનલ ચાલે છે, તો તેમાં વાર વાર પણ ખબર ફરીથી રીપીટ થાય તો આપડે કોઈ કઈ કરી નહી શકાય પણ અબાર પણ આપણેે જોઈએ કે હા ભાઈ આ આપણને જાણવાનું છે, તો બસ એટલા હો વ વાંચવાનું. ત્યાં જોઈએ આ વાંચવાનું છે, તે એટલા વાંચવાનું છે. એથી આપણને મનપણ કેન્દ્ર રહે અને આપણને જો વાંચવાનું છે જો પેન ધ્યાન દેવાનું છે, તેજ આપણને જોવું.
હમ્મ. સાચું, અને જૂના સમાચાર ફરીથી પણ આપડી વાંચી શકાય છે ને? આપડે ક્યારેક કંઈક પુરાના દિવસ ના સમાચાર કઈક પણ્યા પડા હોય આપડે અને એ ભૂલી ગ્યો હોય અને આપણા પાસે સ ક્યાં કો સમા ચાર નુ પેપર, અખબાર હોય આપણા પાસે. તો આપડે એ પેપર લઈને વાપસ પાછા પર્યું હોય. ફારાથી ફરીથી આપણે પડી લીએને વાંચી શકીએ આપણેે. તો આપડે એ એ વાપસ આપડે ભૂલી ગયો હો તો આપડે પતા ચલી જાય, અગર આ આપડે એસ આપણે ઓનલાઈન જોવું હોય એ કે ભાઈ સમાચાર તમને લાઈવ ટી વી પર જોવું તું, એ તો તમે નથી કરી શકશો ને કેમ કે જે ગયા ન્યુઝ તો તો તો ગયા, વાપસ પછી થોડી આવશે લાય
મોબાઈલમાં પણ સમાચાર સે સેવ કરી શકાય છે. હું તો મોબાઈલ પણ થોડું થોડું કરું છું. તને શું લાગે છે?
હમ્મ. આજે આજે સોશિયલ મીડિયા પરથી પણ ઘણા લોકો સમાચાર મેળે છે ભાઈ. તો બધું મળી ગ્યું શું?
હા, પરંતુ સોશિયલ મીડિયા પર દરેક સમાચાર સાચા હોય એવું જરૂર નથી. કોઈ કોઈક તો ફેક ચેનલ બનાવીને, ફેક ન્યૂઝ પણ સોશિયલ મીડિયા પર ફેલાવે છે. આથી આપડે કેટલું તને જોયું હતું કે પેલા કુછ દિવસ પેલા આપડે પેટ્રોલ નો ફેક ન્યૂઝ જોવા જણાવ્યું હતું સોશિયલ મીડિયા પર, તો કેટલું લાઈન લાગીને કેટલું આમ આમ માણસોને તકલીફ થાય છે. એવી ફેક ન્યુઝ પણ, સોશિયલ મીડિયા પર બહુ ચર્ચામાં ચાલે છે. તો થોડુંક ધ્યાનથી વાંચવાનું અને થોડુંક ધ્યાનથી કરવાનું.
હમ્મ, બિલકુલ સાચુ ભાઈ, વિશ્વાસ ની ઓ સ્વતંત્રો માંથી માહિતી મેળવી જોઈએ આપણે એનું પેલે પેલાથી એનો પેલે એને જાણકારી લેવું જોઈએ કે ભાઈ આ કોણે અપલોડ કર્યો છે, આ અગર આગળ, એ સારી રીતે કઈ સારું, વિશ્વાસ વાલુ તમારુ કોઈ ન્યુઝ આ એ અપલોડ કર્યો હોય તો આપણે એનું થોડીક જાણકારી લઈને આપણું એનો એવું નહી કે ભાઈ કોઈ પણ એ સમાચાર મૂક્યો તો આપે હા ભાઈ એ તું એ તો થઈ ગયું છે, આપડે એવી રીતે કામ કરવું જોઈએ. એમ ની, એનું પેહલે જાણકારી આપડું લેવું જોઈએ કે ભાઈ એ સાચું છે કે જૂટું છે? એનું પેલા આપડે જોવું જોઈએ, કેમકે આજકાલ સોશિયલ મીડિયા પર તો ભાઈ બો સમાચાર ફેલી રહ્યુ છે, દરેક બઉ.
અને શું લાગે છે, વિદ્યાર્થીઓ માટે કયું સારું? વાંચવાનું કે જોવાનું?
મારા મત પ્રમાણે વાંચવું વધુ સારું છે ભાઈ. કારણ કે તેનાથી વાંચવાની આપણો આદત અને સમા સમ્યાનને ધ્યાન પણ વધે છે આપણેે. એનો વાંચીએ તો આપડો પ્રોનાઉન્શિએશન પણ આપડું સારું થાય છે.
હા, બને મને માનવું છે કે બંનેનું પોતાનું મહત્વ છે. હું માનું છું કે બધા બ બંનેનું પોતાનું મહત્વ છે, ત્યાં ભાઈ વા આપણા મન કેન્દ્ર અને બધું સરસ થાય અને જોવાથી પણ આપણને બહુ નોલેજ મળે છે.
હમ્મ જો મહત્વની ઘટના હોય તો ટીવી પર જોવી સારી અને વિગતવાર માહિતી માટે વાંચવું સારું છે ભાઈ.
તો કેટલો સમય સમાચાર માટે આપવા જોઈએ તને શું લાગે છે?
લગભગ વીસ થી ત્રીસ મિનિટ પૂરતા પૂર જ છે ભાઈ. મતલબ બીસ થી તમને એમ નહિ કે ભાઈ બીસ ત્રીસ મિનિટ ભી તમને કે અ એક મનથી તમને જોવું જોઈએ. નહી આ તો વાંચવું જોઈએ એમ નહિ કે ભાઈ વીસ ત્રીસ મિનટમાં તમને કઈ ગયા ત્યાં ગયા એ કામ કર્યા એ કામ કર્યા એમ નહી એ એ સારી રીતે વાંચ્યો ને તો ત્રીસ મિનિટ પણ બહુ છે. પણ એ સારી રીતે એમ જ તમારું ધ્યાન હોવું જોઈએ.
હું પણ રોજ સવારે થોડા સમાચાર વાંચવાનો પ્રયત્ન કરું છું. પણ મને ટાઈમ નહી મળે ભાઈ. થોડો ટાઈમ ન મળે હું કન્સસ્ટન્ટ નહી જોઉં છું. કસે જોવું તું મને પણ સારું સારું સમાચારમાં
હમ્મ એ તમને કન્સિસ્ટન્સી તો રહેવું જોઈએ ભાઈ. હું રાત્રિ દિવ દિવસ ના મુખ્ય સમાચાર વાંચું છું. લેકિન દરરોજ વાંચું છું ભાઈ હું એમ નહી કરતા કે
હમ્મ વાત તો સાચી છે પણ સમાચાર વાંચવાથી સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ મદદ મળે છે, કે હા ભાઈ કોઈ તો કોમ્પિટશન વાળો એક્ઝામ થાય છે તો એમાં બહુ જ મદદ મળે છે હા ભાઈ એમાં આપણને જીકે આ બધું તો સમાચાર જોઈને આવી જાય છે. કે જનરલ શું ચાલે છે આ બધું. દેશમાં શું ચાલે છે, તો આપણને તો અભ્યાસ પણ થોડું ઓછું કરવું પડશે. બાકી બાકી બધા લોકો
એજ તો હું તમને કીધું અગર તમને સમાચાર સારી રીતે વાંચું તો તમને એમાંથી જ્ઞાન બધુ સારી મળશે તમને કઈક તમને એઝામ આપો છો કઈક જીકે નોલેજ એઝામ આપો છો- તમારો ઇન્ટરવ્યુ થાય છે તે બધી જગ્યાએ તમને ફાયદો આપશે મદદગાર છે બધી જગ્યા એ બધી તમને સારી રીતે વાંચવું જોઈએ ને દરેક વાંચવું જોઈએ.
હા વાત તો સાચી છે આજકાલ મોબાઈલ નોટિફિકેશન પણ પણથી પણ તરત સમાચાર મળી જાય છે. પરંતુ દરેક નોટિફિકેશન જોવાનું જરૂર નથી મહત્વના સમાચાર વાંચવા વાંચવા જોઈએ એનું નોટિફિકેશન તો સોશયલ મીડિયા ને પણ આવે છે, વિડીયો પણ આવે છે પણ આપણને જો કામ છે સમાચાર નો આજ જોયું જોવાનું
હમ્મ એટલે હા આપડે આપડો ઉપર સંતુલન રાખવું જોઈએવ એમ નહી કે ભાઈ તમને કઈક સમાચાર પડ્યો છે એ ઉપર તમારું કઈક સોશિયલ મીડિયા નુ નોટિફિકેશન આવશે તો તમને તરત જ તેમાં ક્લિક કરીને ત્યાં તે જોવું લાગશે સોશિયલ મીડિયા જેવું લાગશે. આપડે સારી રીતે ભણવાનું અગર વાંચવું છે તો આપણે સારી રીતે વાંચવું જોઈએ.
તારો શું મત છે
મારા મત મુજબ સમાચાર વાંચવા અને જોવું બંને જરૂરી છે. પરંતુ વિશનીય સ્ત્રો પસંદ કરવો સૌથી મહત્વનું છે. આપણેે એને સારું રીતે પડવું જોઈએ. ને એનાથી આપડે કઈ શીખવું જોઈએ.
હા વાંચવાથી જ્ઞાન વધે છે અને જોવાથી ઘટના નો સારી રીતે સમજ શકાય છે. તો હું પણ આજ માનું છું. કે બંના ચીજ નુ મહત્વ છે વાંચવાનું પણ અને જોવાનું પણ
હમ ચાલ તો સારી વાત આજની ચર્ચા ખુબ જ ઉપયોગી રહી હે ભાઈ.
હા મને પણ ઘણી શીખવા મળ્યું. હવે પછી કઈ નવા વિષય પર વાત કર કરશું.
હમ જરૂર આવજો ધ્યાન રાખજો ચાલો જય શ્રી કૃષ્ણ.
આવજો આવજો આવજો શ્રીકૃષ્ણ ફરી.